હા, રાધે-રાધે. કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ મજામાં છું આ ગઈ હતી રાજસ્થાન રાજસ્
હા, એજ ને કેટલા દિવસથી હું જોતી હતી કે ભઈ તમારો- તમારીથી વાત પણ ન થઈ તો હું વિચાર્યો કે તમને ફોન લગાડી દઉં કે ભઈ ક્યાં છો એટલા દિવસ થઈ ગયા તો સ્ટેટસ જોઈને ખબર તો પડી કે દ ભાઈ તમે રાજસ્થાન ગયા છો. તો કઈ નઈ બતાવો પ પછી તમને કય શેમાં ગયા?
હું તો હું તો હા નહીં-નહીં હું તો ટ્રેનમાં જવાનું જ અ પ્રિપેર કર રાખું છું કે ટ્રેનમાં છે ને સફર સારો રહે છે. હેને ટ્રેનમાં થોડો હા જગ્યા મળે બસ માં ક્યારે બહુ અમ થાંક લાગી જાય છે ખાસ કરીને લં લંબી મુસાફરી હોય તો બસમાં નહીં કરાય એટલે હું ટ્રેન-ટ્રેન થી જ જાઉં છું.
હા લાંબી મુસાફરી તો આપણને ટ્રેનમાં જ કરવી જો જોઈએ કારણ કે ટ્રેનમાં થા-થા કેલો ઓછો લાગે ને બસ માં વધારે લાગે બસ તો આપણને-આપણને આ આજુબાજુ વાળી જગ્યા ઉપર જવાનું હોય ને ત્યાં આપણને બસ માં જઈએ તો મજા આવે.
મજા આવે એ તો મતલબ નાની-નાની જગ્યાએ જઈએ તો બસ છે કે બાય રોડ એ ત્યાં સુધી ઠીક છે પણ મોટો મુસાફર કરવો હોય તો તો ટ્રેન જ સારી છે હવે હું ગઈ હતી અહીંથી ટ્રેન થી ગઈ હતી પણ ત્યાં આજુબાજુના ત્યાં મંદિરે દર્શન કરવા જવું હતું અમારે કુલદેવી જવું હતું તો અમે લોકો બાય ગયા હતા વિન્ડો સીટ પર બેઠીને આનંદ લીધો બારના નજારાઓનુ આનં તેમ દ્રશ્યો જોતા-જોતા નદીઓ અને ખેતરો અને નાના-નાના ગામડાઓ જોતા-જોતા ત ગયા.
હા હા એ હા એ તો છે કે આપણને વધા જગ્યા ઉપર તો ટ્રેનનો ઉપલબ્ધ નથી તો આપણને આપણની સુવિધા કરીને જ જવા પડે છે તો આપ આપને બાયરોડ કાર માં જીએ તો એમાં પણ બહુ મજા આવે. તો એક વાર તો હું પણ મને તો ટ્રેન જ ગમે છે. પણ એક વાર હું ને મારા હસ બન્ડ તો ગયા હતા તો હું બાય રોડ જ ગયા હતા કારમાં તો એમાં પણ મને બહુ મજા આવી હતી. અ કે આપને બહાર ના દશ્ શ્ય જોતા જોતા જઈએ ને પછી એન્જોય કરીએ પછી આપણને કોઈ પણ જગ્યા પર અ રુકીને બ આપણને આ પોતાની ગાડી હોય તો આપણે ક્યાંય પણ વેઇટ કરી શકીએ અને બસમાં આમ છે કે ભાઈ એ પોતાની રીતે જ ઉભી રહે છે આમ
હા એજ તો બસ છે ને બસ પોતાની જે જગા નક્કી કરેલી હોય એક બે હોટલો હોય એ ત્યાં જ ઉભી રહે છે, બાકી કે આપણે જો પોતાના હિસાબથી આપડું વાહન લઈને જઈએ તો આપણે ગમે ત્યાં ઉભી રાખી શકીએ, વોશરૂમ માટે, ખાવા પીવા માટે, થોડા રેસ્ટ માટે તો એ સારું હોય છે. પણ જો ટ્રેનનો જે સફર છે ને એ મને સૌથી બેસ્ટ લાગે છે અ ટ્રેનમાં એ જે ચાય કોફી વાળા આવે છે એ ચાય ચાય બોલે છે એ એ પણ એક મુસાફરીનો ભાગ બની જાય છે એ મતલબ એ પણ મને સારું લાગે છે. અને ટ્રે અ ટ્રેન માં ચા પીવાનું અ મજો જ કઈ અલગ હોય છે.
હા એજ નેને પછી એને આમ છે કે ભાઈ ટ્રેનમાં નાસ્તો લઈ જવાની પછી ખાવાનું લઈ જવાની કે કી મજા આવે એ ને આપણને બહુ ગમે.
ગમે પણ છે ટ્રેનમાં, હા, એ નાસ્તો ગમે, પણ આમ આ બસ મા થોડુંક આ વોમિટંગને આમ પ્રોબ્લેમ થઈ જાય તો આમ થોડું ઓછું ખાવાનું થાય, પણ ટ્રેનમાં તો જેટલા પણ એ બધા વેચવા વાળા આવે ને કાકડી ટમાટર વાળા હોય. કે ભેલ હોય, ચના મસાલા હોય. હું, બધુંજ ખાતીજ રહું છું. મને ટ્રેનમાં આ બધી વસ્તુ બોવજ સારી લાગે છે, મોડું ચાલતું
મને પણ સેમ, મને પણ ટ્રેનમાં બો મજા આવે, ટ્રેનમાં કંઈક ના કંઈક ખાતા જોય છે, તો ટ્રેનમાં મુસાફરી કરવાની મન તો બાળપણથી જ બહુ ગમે છે. ટ્રેન મને બાળપણથી જ આમ છે કે હું ટ્રેનમાં મને સફર કરવાનું મજા પણ આવે અને પછી આપણે જોઈ શકીએ છીએ કે આપને આજુબાજુ કેટલા બધા અલગ અલગ લોકો આપ કો આપણને મળે છે, તો એમની જોડે પણ બો મજા આવે, મસ્તી કરીએ, વાતો કરીએ, અલગ અલગ લોકો મળે આપણને
હા, એજ તો અને આપડું પૂરું ફ્રેન્ડ સર્કલ ગયું હોય, ભલે ટ્રેનમાં જાઓ કે બસમાં જાઓ, તો કેટલી મજા આવી જાય આખે રસ્તે, વાતો કરતા કરતા, ગીતો ગાતા ગાતા નાસ્તોગલી મસ્તી કર તા કરતા જઈએ, તો ક્યા સફર નીકળી જાય આપણને ખબર પણ નહીં પડે
ના પડે. હા, એજને એક વાર તો અમે અમારી ફેમિલી બધા લોક કો ગયા હતા તો અમે બસમાં જ ગયા હતા, કારણ કે કોઈક જગ્યાએ બધી જગ્યાએ તો ટ્રેન પહોંચી શકે નહી તો બસમાં જ અહ બસ માં મજા આવે આમ, આપણે જોઈ શકીએ છીએ કે આપણને કોઈ જગ્યા ઉપર ટ્રાવેલ કરવું હોય કે ભાઈ કોઈ જગ્યાએ જવું છે કે આપણને ફ્ર ફેમિલી સાથે પિકનિક પર જવું છે તો એ જ તો આપણને બસ જ જોઈએ. તો એ અહ અમે બધા લોકો બસ માં જ ગયા હતા બધી ફેમિલી, તો બહુ મજા આવી હતી આ અમે લોકો અહ ગા ગા ગા અને ખાતા-ખાતા અને ગાતા-ગાતા તા ગયા અને નાચતા-નાચતા તો બહુ મજા આવી તા આપણે જોઈ શકીએ છીએ કે બસ માં પણ એ મજા તો કરી શકીએ છીએ આપ
હા મજા તો કરી શકીએ છે પણ જયારે બહુ બધા જણ હોય ને તો મજા આવે. અને ટ્રેનમાં તો શું કોઈ નહી હોય ભલે આ આપણે એકલા હોઈએ તો પણ ટ્રેનમાં લોકો સાથે ઓળખાણ પણ આપ આપણેે કાઢી લઈએ. કે અજાણ્યા લોકો સાથે પણ આપણે સાર સારી વાતો થઈ જાય ને. આવું ટ્રેન માં આપણે કરી લઈએ. બસમાં આવું નથી થતું બસ માં ના બાય રોડ જઈએ તો ફ્રેન્ડ સર્કલ હોય કે એકથી બે જણું હોય, તો સરસ લાગે એમ. અને ઘરથી અ લાવેલું ખાવાનું, આપણે જે આપણી જોડે ન મતલબ જે અજાણ્યા વ્યક્તિ જોડે ફ્રેન્ડશીપ કરીએ એને આપણું ઘર નું લીધેલું એને શેર કરીએ, તો આ મજા આવે થેપલા હોયો ટોકડાઓ, એ ચા અને ચા ટ્રેન ની તમને મેં પેલા જ કીધું છે એમ આખી મુસાફરીમાં આનંદ આવી જાય એનો.
હા એ તો છે જ મુસાફરીનો આનંદ આવી જાય જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેનમાં તો આપણે, એકલા હોય તો આપણને ટ્રેનમાં જવાની મજા આવે, આપણને આમ નહી લાગે કે આપણને એકલા છીએ અને બસ માં આપણે જઈએ તો આપણને એકલું એકલું લાગે તો, એકલા હોઈએ ત્યારે તો આપણને બસ માં મુસાફરી કરવાની મજા ના આવે. એ મુસાફરી તો બસ માં ને કારમાં તો એ એ વખત જ મજા આવે જ જયારે આપણી જોડે બહુ બધા લોકો હોય કે પરિવાર હોય કે દોસ્તો હોય તો જ મજા આવે. ને એકલા મુસાફરી કરવામાં તો ટ્રેનમાં જ. મજા આવે.
હા એજ અને અને બીજી વાત છે ને અ શું કે આપણે બસ બસથી જીએ કે ભલે બાયરોડ થી જઈએ આ જે ટ્રાફિક હોય ને એ નડે ને એમાં કેટલો કંટાળો આવી જાય છે કેવ કવાય તો કલાકો સુધી એ ટ્રાફિકમાંથી આપણે બહાર જ નથી નીકળતા અને. ધુમાડો થાય થાય એ મતલબ મને થોડું આમ ખરાબ લાગે અને આ એની આગળ આ જોઈએ તો ટ્રેનમાં આ સમસ્યા નથી થતી. ટ્રેન મસ્ત ચાલતી રહી આપડણે આરામ થી સુઈ. પણ શકીએ કંટાળો આવે તો આમ તેમ બોરીમાં આપડણે ફરી પણ શકીએ છીએ પણ બસ. અને બાય રરોડમાં આપણે એ નહીં કરી શકીએ અગર. ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. તો આપડણે એ જ જગા પર ઉઊભું રહેવું પડે.
હા એ તો છે જ આપણને ટ્રેનમાં આવું ટેન્શન નથી. ટ્રેનમાં તો કોઈ ટ્રાફિક નડે નહી
હા અને અને સ્ટેશનનું જે વાતાવરણ હોય ને એ પણ અલગ જ હોય છે અગર ભલે ટ્રેન લેટ આવવાની હોય કે આપણે ભલે કોઈ સ્ટેશને પહોંચી ગયા હોય અને આપણી ટ્રેન અગાડી લેટ જવાની હોય આવું ટ્રેનમાં પણ થતું હોય ને કોઈક વાર તો પણ આપણ ત્યાં છેને કંટાળો નહીં આવે વેફ લોકો ન અવર જવર થતું હોય અનાઉન્સમેન્ટ થતી હોય બીજી બધી ટ્રેનોનો અવાજ આવતો હોય તો એનાથી આપણને સારું પણ લાગે
હા એ આપણને એન્જોય કરીએ છીએ
હા અને આપડણે પ્લેટફોર્મ પર ઉભા રહીને ટ્રેનો ને આવ આવતી જ આવતી જોતા પણ રહીએ એ પણ સરસ લાગે છે
હા એ પણ બહુ મજા આવે છે આપણને આમ કે ભાઈ આપણને જે જેમ આપણે ગામ જઈએ તો ટ્રેનમાં જઈએ તો આપણને એક્સાઇટમેન્ટ પણ હોય કે આપણને ગામ જવાના છીએ તો એની એક્સાાઈટમેન્ટ ના લીધે પણ આપણને ટ્રેનમાં મજા આવે કે એ એ જગ્યા પર આપણને પહોંચ વાડા તો એ જગ્યા ની એક્સાઇટમેન્ટ પણ હોય છે આપ
હોય છે હોય છે સાચું કીધું તમે અને છે ને અ મુસાફરીમાં સૌથી મહત્વનું તો છે ને સુરક્ષા અને સમયસર પહોંચાવું એજ છે હવે જો આપે લેડીઝ ભલે એકલી મુસાફરી કરતી હોય તો આપણા માટે તો આ બે સુરક્ષિત પહોંચી જવું એજ મોટી વાત તો હોય ને તો આ બે વસ્તુ હા એ બે વસ્તુ શું મતલબ ઈમ્પોર્ટન્ટ છે મુસાફરીમાં મહત્વનું છે આજ કલ તો તમે જો ને ઓનલાઈન ટિકિટ પણ કેટલી સરળતાથી નીકળી જાય છે અ પેલા કેમ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું
હા એ તો છે જ હવે તો આપણે ઓનલાઈન ઘરે બેઠા બેઠા જ ટિકિટ બુક કરી દેએ છ છેીએ ને આપણને કોઈ ટેન્શન નથીને આપને આપણને જેવી જેવી રીતને આપણને મુસાફરી કરવું ગમે છે એસી કોચ ગમે કે સ્લીપર ગમે તો કોઈ પણ રીતે આપણે ટિકિટ બુક કરી શકી કે છે ને ઘેર બેઠા બેઠા અ મજો લઈ શકે. આપણને કોઈ પણ ભીડ લંબી ભીડ ની, ભીડ માં ઉવો રહેેવાની જરૂર નથી.
હા એ સાચું કીધું, અને મુસાફરી આપણને છે ને, નવા નવા અનુભવ આપે નવી નવી જગ્યા જોવાની આપણને તક મળે, એટલે લોકો કહે ને કે મુસાફરી પણ એક શીખ છે.
હા એ તો છે જ આપણને નવા લોકો મળે. પછી નવી જગ્યા વિશે આપણને જાણવા મળે. તો આપણને મુસાફરી તો કરતા રહેવું જોઈએ મુસાફરી કરવાથી આપણને, અલગ અલગ વસ્તુઓ વિશે જાણવા મળે પછી લોકો વિશે જાણવા મળે, આપણને પોતે પણ બ હોશિયાર થઈ જાય તો આપણને મુસાફ કરવાથી કેટલું નોલેજ મળે છે તો આપણને મુસાફરી કરતા રહેવું જોઈએ.
કરતા રહેવું જોઈએ, અને મુસાફરી કરીએ ને તો આપણને પણ નવું નવું શીખવા મળે, અને નવા નવા પ્રદેશો આપણે જોઈએ તો નવી નવી ભાષાઓ પણ લોકો જોવા મળે એના આપણને.
હ એજ ને આપણને અલગ અલગ ભાષા વિશે જાણવા મળે લોકોના વિશે જાણવા મળે લોકો કેવા છે કેમ છે આપણે એક ઘરમાં જ રહીએ તો આપણને એ ઘર જેટલું જ દિમાગ હોય છે ને આપ બહાર નીકળીએ તો આપણને બહુ બધું જ્ઞાન મળે છે અને એ અલગ જ્ઞાન આપણને દોરવું બહુ જરૂરી છે. આજના દુનિયા માં આપણને બહાર નીકળ ું તેજ તો જ આપણને સમજદાર બનીશું.
સાચું કહ્યું તમે આ તો કરવું જ જોઈએ, અને રોજજ રોજ રોજ તો શું કેવું મહિનામાં એકર વાર તો, અથવા છ મહિનામાં એક વાર, લાંબો મુસાફરી કરી જ લેવી જોઈએ થોડું આપડું પણ માઈન્ડ ફ્રેશ થઇ જાય.
હા એજ ને લાંબી મુસાફરી કરવી. મુસાફરી કરીએ ત્યારે સામાન ઓછો રાખવો જોઈએ કારણ કે એના લીધે બંને સામાન સાંભળ જ રહી જઈએ. સામાન ઓછો હોય ને તો પણ એ ટેન્શન રહેતો નથી.
હા સાચું કીધું તમે આ વાત. તો. સામાન ઓછો જ રાખવો જોઈએ.
હા એજ ને. કઈ નહી હવે તો આપણે કોઈક જગ્યા પર પ્લેન કરીને આપણે સાથે જઈશું તો મજા પણ આવશે સાથે સાથે.
હા હા ચાલો તમે હવે કોઈ જગ્યાએ પ્લાન કરો તો, મને પાકું બતાડજો તો આપણે જોડે જશું હવે.
હા એજ ને હું વિચારું જ છું તો મા હું ને મારી ફ્રેન્ડી ડિસાઈડ કરીશું તો, તમે પણ જોડે અમારી જોડે ચાલજો.
હા પાકું, પાકું પાકું મને પાકું જણાવજો તમે જ્યાં પણ જાઓ. તો હવે ચાલો મળીએ આપડે હા.